હલો અક્ષયભાઈ,
હલો હલો હલો
મારો અવાજ આવે છે
હાા તમારો અવાજ આવે છે
હા તો આજે એવા વિષય પર વાત કરવી છે એ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું છે તો જે આપણા જીવન સાથે જોડાયેલું છે અને તે ભવિષ્યના ટેકનોલોજી છેલ્લા જે આપણે ટેકનોલોજી વિશે વાત કરવી હતી. જે આપના જે છેલા વિસ્તૃત ત્રીસ વર્ષમાં જે ટેકનોલોજીમાં જે ઝડપી વિકાસ થયો છે તે માનવ ઇતિહાસમાં ખુબ જ મહત્વનો અને ખાસ બની ગયા છે. પહેલા જે કામ કરવા માટે કલાકો લાગતા હતા આજે થોડા જ મિનિટોમાં થઈ જાય છે. જે સ્માાર્ટફોન ઇન્ટરનેટ ક્લાઉડ ક પછી ઓફિિશયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જે ટેકનોલોજી ભારતમાં જીવનની એક રીત સંપૂર્ણપણે બદલી નાખી છે પરંતુ મને લાગે કે આ તો માત્ર શરૂઆત જ છે. આવનારા વર્ષોમાં એવી ઘણી નવી શું થશે જે જે આ આજ સુધી કદા કોઈ વિચાર્યું પણ નહી હોય અને કલ્પના પણ ના કરી શકે શું કેવું ત
રા વાત છે એકમ રાઈટ વાત છે આજે આપણે ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ પણ કરી શકીએ છીએ બેંકિંગ કરીએ છીએ દુનિયાના કોઈ પણ ગુણામાં રહેતા લોકો સાથે વિડીયો કોલ પણ કરી શકીએએ થોડી સેકન્ડમાં માહિતી મેળવી લઈએ છીએ થોડા વર્ષો પહેલા આ બધું અશક્ય લાગતું હતું એટલે ભવિષ્યમાં પણ ટેકનોલોજી આપણું જીવન વધુ સરળ ઝડપી અને સ્માર્ટ પણ બનાવશે પરંતુ તેની સાથે નવી જવાબદારીઓ અને નવા પડકારો પણ આવશે જેના માટે આપણે તૈયાર રહેવું પડશે
હમ્મ વાત સાચી જે રીતે ટેકનોલોજી વધેશે એમ પડકારો પણ આ વધતા જશે પણ આજના સમયમાં સૌથી વધુ જે ચર્ચા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે થયે રહી છે હવે એ આઈ હવે માત્ર જવાબ આપ આપવાનું એક સાધન નથી પરંતુ જે મી ચિત્રો બનાવી શકે છે ભાષાનું પસન્દ્ર કરી શકે છે સોફ્ટવેર લખવામાં મદદ કરી શકે છે અને ડોક્ટરોને રોગ ઓળખવામાં મદદ કરી શકે છે ભવિષ્યમાં એ આઈ નો ખેતી આરોગ્ય ઉદ્યોગ પરિવહન અને સરકારી સેવામાં વધુ પ્રમાણમાં થશે પરંતુ એ આઈ નો યોગ્ય અને જવાબ ત્યારે ઉપયોગ કરવો પણ એટલો જ મહત્વનો બની ગયો છે
એકદમ રાઈટ વાત છે રોબોટિક્સ એ પણ ભવિષ્યની એક મહત્વપૂર્ણ ટેકનોલોજી છે આજે ઘણા કારખાનામાં રોબોટ કામ કરતા હોય છે પરંતુ ભવિષ્યમાં ઘરમાં મદદ કરના રોબોટો રોબોટ્સ હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખના રોબોટ અને જગ્યાએ કામ કરનારા રોબોટ સામાન્ય બની શકે છે આના કારણે માણસોનું જોખમી કામ ઓછું થશે અને કાર્યક્ષમતા પણ વધશે જોકે આ ટેકનોલોજી સાથે માણસોની કુશળતા વધારવી પણ જરૂરી બનશે
હા વાત તમારી સાચી જે ભવિષ્યમાં વાહન વ્યવહાર ના પણ મોટા ફેરફાર જોવા મળશે જે ઈ - એક વાહનોમાં જેવુ તેવું વધી રહ્યો છે અને ઘણા દેશો સ્વાચછ જે નથી કેતા સ્વાચલિત વાહનો પણ કામ કરે છે એ કરી રહ્યા છે આવનારા સમયમાં ટ્રાફિક વધુ સુરક્ષિત બની જશે ટ્રાફિક જોવા જ નહીં મળે પ્રદુષણ ઘટશે મુસાફરી વધવા આરામદાયક બનશે તેવી શક્યતા મને જોવા મળે છે કે સ્માાર્ટ શહેરો બની રહ્યા છે સ્માાર્ટ ટ્રાફિક સિસ્ટમ બની રહે છે જે વિથાઉટ આપણે સ્ટ્રીટ લાઇટ વગર તો ટ્ર્રેફિક સિગનલ કંટ્રોલ થઈ રહી છે જે ઉર્જા ટેકનોલોજી પણ આ પરિવર્તન ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે
એકદમ રાઈટ વાત છે શિક્ષણમાં પણ ટેકનોલોજી ની મોટી ભૂમિકા ભજવશે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓમેન્ટ રિયાલિટી જેવી ટેકનોલોજીની મદદથી વિષને પણ વધુ સારી રીતે સમજી શકશે માત્ર પુસ્તકો વાંચવાના બદલે તેઓ એક્ચુલ લેબમાં પ્રયોગ કરી શકશે ઐતિહાસિક સ્થળોની વર્ચ્યુઅલ મુલાકાત લઈ શકશે અને મુશ્કેલ વિષયો નો જીવંત અનુભવ મેળવી શકશે આથી શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક પણ બનશે
હમ્મ વાત તમારી વાત સાચી છે જે ને જે જે વર્ચ્યુઅલ રિયાલિટી ની તમે વાત કરી એ પણ ખુબ જ મહત્વની છે પરંતુ જે ટેકનોલોજી તે ઝડપથી આગળ વધી રહી છે, એટલી ઝડપથી જે સાયબર સુરક્ષાનું પણ મહત્વ વધ વધવું જોયે જો લોકોને ડેટા સુરક્ષિત રાખવો ઓનલાઈન છેતરપિંડી અટકાવી અને વ્યક્તિગત માહિતીની ગોપન જે ગોપનીયતા આ જાળવવા માટે ખુબ જ જરૂરી બની શકે છે, તેથી ભવિષ્યમાં સાયબર સિક્યુરિટીનું ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણવું જોઈએ. મહત્વ મા
એકદમ રાઈટ એકદમ રાઈટ વાત છે ભવિષ્યની ટેકનોલોજી આપણું જીવન વધુ સરળ સ્માર્ટ અને કાર્યક્ષમ તો બનાવશે. પરંતુ સામે કોઈ પણ ટેકનોલોજી નો સાચો લાભ ત્યારે જ મળશે, જ્યારે તેનો ઉપ ઉપ જવાબદારી, સમજદારી અને માનવ કલ્યાણ માટે કરવામાં આવે ભવિષ્ય ટે છે, પરંતુ તે ભવિષ્યને સફળ બનાવનાર માણસની પણ વિચાર શક્તિ મહેનત અને સર્જ સર્જનાત્મકતા જ રહે છે.
વાત સાચી ભવિષ્યમાં જે ટેકનોલોજી આપણું જીવન વધુ સરળ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવશે, પરંતુ કોઈ પણ ટેકનોલોજી નો સાચો લાભ ત્યારે જ મળશે જ્યારે તેનો ઉપયોગ જવાબદારી સમજદારી અને માનવ કલ્યાણ જે માટ ટે કરવામાં આવશે ભવિષ્યમાંથી ટેકનોલોજી નું છે. કે પરંતુ ભવિષ્યમાં સફળ બનાવનાર માણસને વિચાર શક્તિ મહેનત અને સર્જનાત શક્તિ જ રહેશે.
એકદમ રાઈટ વાત છે, આ તો આપડી વાત થઈ ગઈ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ અને પછીના વાહનો વિશેની વાત કરી પરંતુ હવે હું ટેક પણ જે વિશે વાત કરવા માંગ માંગુ છું જે આવનારા દાયકામાં દુનિયાને વધુ ઝડપી બદલસે. તેમાં સૌથી પહેલું નામ આવે છે. ક્વોન્ટમ કમ્ફર્ટિંગ આજે આપણા કમ્પ્યુટર કાણી મુશ્કેલી ગણતરીઓ કરી શકે છે, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હોય છે. જેને ઉકેલામાં વર્ષો લાગી શકે. કોન્ટમ કોમ્પ્યુટરની એવી જ જટિલ સમસ્યાનો ખુબ ઓછા સમયમાં ઉકેલ લાવવાનો હોય છે. ભવિષ્યમાં દવાઓની શોધ હવામાનનુ અનુમાન વૈજ્ઞાનિક સંશોધન અને જેવા ક્ષેત્રોમાં પણ તેનો મોટો ઉપયોગ થઈ શકે છે.
આ વાત તમારી સાચી હજી ઉપયોગ વધશે તો ઘણા બધા ફાયદા પણ થશે. આ સાંભળીને ખરેખર મને તો એવું થાય હે. કે જો આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરશું. તો ઘણા બધા ફાયદા થશે, તેના કારણે જે આપણે નથી જોતા ઘણી જગ્યા એવું જોવા મળે છે કે, ટેકનોલોજી ને લોકો ખરાબ ઉપયોગ પણ કરતા હોય છે, મને તો આ જે અવકાશ શ્રેત્રમાં થતી પ્રગતિ પણ ખુબ જ રસપદ લાગે છે, આજે જે ઘણા દેશો ચંદ્ર મંગળ અને બીજા ગ્રહો પર સંશોધન કરી રહ્યા છે, નવા ઉપગ્રહો દ્વારા સંચાર હવામાનની માહિતી ખેતી અને આપત્તિ વ્યવસ્થા માં જે મોટી મદદ મળી રહે છે. જેને જે ભવિષ્યમાં કદાચ સામાન્ય લોકો માટે પણ જે અવકાશં અવકાશ જે પ્રવાસ થાય છે, તે વધુ સરળ બની જશે અને એક આ જેમ રોડ છે, તેવો રસ્તો પણ બની શકે રોડ જેવો રસ્તો મતલબ કે એવી એટલો સરળ બની શકે. જે વાત એક સમયે માત્ર જે ફિલ્મોમાં જોવા મળ તેથી હતી તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા પણ બની શકે છે, શું કેવું?
એકદમ એકદમ રાઈટ વાત છે, તમારી સ્માર્ટ સરળ કલ્પના પણ પૈસાની મહત્વની ટેકનોલોજી નો ભાગ છે, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ બુદ્ધિશાળી વીજળી વ્યવસ્થા પાણીનો યોગ્ય ઉપયોગ ડિજિટલ સરકારી સેવાઓ અને પર્યાવરણ નો સતત. નિરીક્ષણ જેવી સુવિધાઓ શહેરો વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવી શકે છે. જો ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો. ટ્રાફિકની સમસ્યા ઘટી જાય ઊર્જાની બચત થઈ શકે અને લોકોનું જીવન વધુ આરામદાયી બની શકે.
વાત તમારી સાચી જે સ્માર્ટ શહેરોની જે. કલ્પના પણ ભવિષ્યમાં મહત્વની ટેકનોલોજીનો ભાગ છે. સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ બુદ્ધિશાળી વીજળી વ્યવસ્થા. જે પાણીનો યોગ્ય ઉપયોગ. પછી જે ડિજિટલ જે ડિજિટલ વ્યવસ્થા બની. પાણી પર્યાવરણ સતત નિરીક્ષણ જેવી સુવિધાઓ શહેરોને. તો સુરક્ષિત સુવ્યવસ્થા બનાવી શકે છે. જો ટેકનોલોજી ન ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઘટી શકે.
થઈ શકે છે અને ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. તમે કદાચ જોતા હશો કે. ઘણા બધા ફાયદા થ છે આપણે જે ટેકનોલોજી નો ઉપયોગ કરી શકીએ છીએ. ઘ ફાયદા પણ.
હ ગોબરા.
એકદમ લઇટ વાત છે. હવે ખેતીમાં પણ ટેકનોલોજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. દ્વારા પાક નિરીક્ષણ જમીનની પેજ માપવા છેમાર્ સિંને એ આધ સલા. ખેડૂતોને વધુ સારું ઉત્પાદન મેળવવામાં પણ મદદ કરી શકે. આના કારણે પાણીની બચત થશે ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં આ પ્રકારની ટેકનોલોજી આવે. એ ખૂબ ઉપયોગી બને છેકે વળી ખેડૂતોને પણ ઉપયોગી બની શકે.
વાત તમારી સાચી. આપ તમે વાત કરી કે ખેતીમાં ટેકનોલોજી વધુ સરળ બનાવે છે કે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી જરૂરી છે કે નવી ટેકનોલોજી સાથે. નવી કુશળતા પણ જરૂરી બની શકે જેમ કે હવે કોઈ નવી ટેકનોલોજી. આપણે જેમ પહેલા કામ કરતા હતા તે ટેકનોલોજી. તે ટેકનોલોજી સાથે લોકો ટેવાયેલા છે પણ હવે કોઈ નવી ટેકનોલોજી આપણે લાવીએ. તો તેવી કુશળતા તો લોકોમાં હોવી જોઈએ ને. હવે તેમાં કુશળતા લાવવા માટે પણ ઘણો ખર્ચો કરવો પડશે એટલે જે. જે ભવિષ્યમાં ડિગ્રી પૂરતી નહી રહે લોકોને સતત નવી. વસ્તુ શીખવી પડશે. પ્રોગ્રામિંગ ડેટા સાયન્સ ડેટા એનાલિસિસ સાઇબર સિક્યુરિટી વેબ ડેવલપમેન્ટ વેબ. વેબસાઇટ ડિઝાઇનિંગ એઆઈ અને ક્લાઉડ જેવી ટેકનોલોજીનુંું જ્ઞાન ધરાવતા. લોકો માટે ઘણી તકો ઉભી થશે ભવિષ્યમાં જેથી વિદ્યાર્થીઓએ. આજથી જ શીખવાનો જે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ ટેકનોલોજી શીખવા માટે.
હા એ પણ એક રાઈડ વાત છે પણ એક બીજી પણ મહત્વની બાબત એ છે કે. ટેકનોલોજી નો ઉપયોગ હંમેશા માનવ કલ્યાણ માટે જ થવો જોઈએ. તેનો ફોટો ઉપયોગ કરવામાં આવશે ને તો ગોપનીયતા સુરક્ષા અને રોજગાર જેવી. સમસ્યા ઉભી થઈ શકે છે તેની ટેકનોલોજી સાથે નૈતિક. મૂલ્યો અને જવાબદારી પણ એટલી જરૂરી છે. વિકાસ એવો હોવો જોઈએ જે સમગ્ર સમાજ માટે લાભદાયક બની શકે. કોઈને નુકસાનકારક ના બની શકે કે કોઈની ગોપનીયતા બહાર ના આવી શકે.
હમ એટલે તો હું એવું કવા માંગુ છું કે જે ભવિષ્યની ટેકનોલોજી. દુનિયામાં નવી એક દિશા આપશે. પરંતુ સફળ સફળતા તે જ લોકો બનશે જે સમય સાથે બદલાવ સ્વીકારશે જેમ કે નવી ટેકનોલોજી સાથે તેમની નવી કુશળતા તો જી તે લોકો સફળ બનશે પરંતુ જે સફળ બનવા માટે જે નવી કુશળતા શીખવી પડશે નવી ટેકનોલોજી નો સકારાત્મક ઉપયોગ કરવો પડશે આવનારા સમય માત્ર ટેકનોલોજી નથી પરંતુ સતત શીખતા અને નવીનતા અપનાવવા લોકો લોકોને જરૂર પડશે શું કેવું તમારું?
એકદમ રાઈટ વાત છે હવે આપણેે વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલીજસ રોબોટિક્સ કન્ટોમ કોમ્પ્યુટિંગ, સ્માર્ટ શહેરો, ભવિષ્યની ટેકનોલોજી વિશે જાણી વાતો કરી હવે હું એ વિષય પર વાત કરવા માંગુ છું જે ઘણા લોકોના મનમાં હોય છે. ઘણા લોકો પૂછે છે કે જયારે મશીનો અને એઆઈ કેટલા બુદ્ધિશાળી બની જશે ત્યારે શું માણસોની જરૂર રહેશે? મારા મતે ટેકનોલોજી માણસ નું સ્થાન લેવા માટે નથી બની પરંતુ માણસને વધુ બનાવવા માટે બની છે.
હ
મશીન ઝડપથી કામ કરી શકે પરંતુ નવા વિચારો લાગણીઓ ર્સ્પધાત્મકતા નૈતિક અને નિર્ણય જેવા માનવી સમાજ હજુ પણ માણસની સૌથી મોટી તાકાત છે. થી ભવિષ્યમાં માણસ અને ટેકનોલોજી એક બીજા હરીફ નહિં પરંતુ સહયોગી બનશે. એઆઈ એ માત્ર માણસને ઉપયોગી થવા અને સરળ કરવા માટે બને છે પરંતુ તે માનવ નું સ્થાન ક્યારેય પણ લઈ શકે નહી.
હમ્મ વાત તમારી સાચી હું તો હું તો એ વિચારું છું જે ઇતિહાસ જે ઇતિહાસમાં જયારે પણ નવી ટેક આવી છે ત્યારે શરૂઆતમાં લોકોને ડરજ રહે છે જે નોકરીઓ ખાતમ થઈ જશે પરંતુ દરેક ટેકનોલોજી એ નવી નોકરીઓ પણ ઉભી કરી છે આજ વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, ક્લાઉડ એન્જિનીયરિંગ, એઆઈ સ્પેશલિસ્ટ સાબર સિક્યુરિટી, પછી જે હવે જેવી જે એકસ્ટ્રા ડેટા સાયન્સ ડેટા એનાલિસિસ વગેરે જેવી નોક - કરીઓ થોડા વર્ષો પહેલાં જે આટલી સામાન્ય નહોતી આવનારા જે સમયમાં પણ એવી ઘણી નવી કારકિર્દી આવશે તેના વિશે આજે પણ કદાચ વિચાર જે આપણો વિચાર પણ ના કરી શકીએ. હવે જો એટલે તો હું એમ કેવા માગુ છું. કે ભવિષ્ય જે ભવિષ્યમાં ડરનારો જે વ્યક્તિ છે. જે ભવિષ્યને લઈને ચિંતા કરે છે તેને ડરવું ના જોઈએ